નમસ્કાર મિત્ર
હા મિત્ર નમસ્કાર.
હા મિત્ર બરાબર સારું છે કે
હા એકદમ સારું બે હ ખુબ જ સરસઠી બેઠો છ
હા મિત્રો મને જાણવા મળ્યું છે કે તમારો ભાઈ બારમામાં બારમામાંથી હવે નીકળ્યો છે અને આગળ ભવિષ્યમાં કઈ જગ્યાએ શું નોકરી કરવાની છે એ. તો તમ તમને ખબર હશે હશે કે આગળ કયા જે કયા લાઈનમાં જોવું જોઈએ એના વિશે તમને કઈ ખબર છે.
હા મિત્ર એ તો મારો ભાઈ છે એ હમણા હમણાં જ બારમાં બારમાં ધોરણની એક્ઝામ પાસ કરી અને ખુબ સારા એવા ટકા પણ આવ્યા છે એ એન્ટી નાઇન જેવા ટકા આયવા છે હુ એનુ હાલે એનુ તો એ બીકોમ જે આપણી જે લાઈન હશે એ પકડવા છે અને કોલેજમાં જતો પણ રહે છે. કારણ કે મિત્ર બી કોમ જે ડિગ્રી છે આપ ગમે ત્યારે કામ આવી શકે છે એવું નથી કે ના પણ કામ આવે પરંતુ એ આપણને આપણે જે લાઈન પ્રમાણે આપણને જે ભારતી કરેલ તો આપણ એમાં વધુ ઇન્ટરેસ્ટ આવે તો મિત્રો તમે
હા મિત્રો તો આજે આપણે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે બારમા ધોરણ પછી આપણે કયા ફિલ્ડમાં જોવું જોઈએ અને કયા ફિલ્ડ આપણને યોગ્ય યોગ્ય બી નોકરીઓ નોકરી મે મેળવી શકીએ એના વિશે જ આપણે ચર્ચા કરવા જોઈ રહ્યા છીએ તો મિત્રો આ આપણે બારમા ધોરણ પછી મિત્રો આપણે ખૂબ જ ધ્યાનથી અને આપણે યોગ્ય રીતે ફિલ્ડ નક્કી કરવું જોઈએ કારણ કે એનાથી આપણું ભવિષ્ય છે. જો આપણે મિત્રો ખોટા લાઈનમાં જશું ખોટા ફિલ્ડમાં જશું મ્ર તો આપણને ચોક્કસ નિષ્ફળતા જવાની છે. અને મિત્રો હું તમને જણવા માગુ છું કે જો આપણે જે વિષયમાં આપણને રસ હોય મિત્રો એવા જ વિષયો અને એવી જ ફિલ્ડમાં જોવું જોઈએ. ધારો કે કોઈ કોઈના ઘરે મમ્મી પપ્પા એ લોકોને દબાણ આપ તા હોય છે કે સાઇન્સ લેવું. તો એ મિત્ર સાયન્સ લે છે અને એ મિત્રને સાયન્સમાં રસ ન હોય અને મિત્રો આગળ જતા. કોલેજ અને ત્યાર જે પણ એને એટલું બધું એને ડિપ્રેશન આપ હોય છે કે એ ખૂબ જ ડિપ્રેશનમાં જતો હોય છે કે કારણ કે મિત્રો એનું કારણ એક જ છે કે એની મનપસંદ ફિલ્ડ ન મળે. હમણાં પણ મિત્ર કેટલા બધા પરિવારમાં એવું હોય છે કે જે મમ્મી પપ્પાની જે પણ ઈચ્છાઓ હોય છે એ પોતાના ભાવ પર મુકતા હોય છે કે હા હું તો નહી બની શક્યો પરંતુ મારો મારો પુત્ર કે પુત્રી કઈ સારું એવું નોકરી મે નોકરી મેળવ છે તો એ પોતાના સપના મિત્રો બી એના પુત્ર કે પુત્રીને પર રાખતા હોય છે કે હા મારો પુત્ર કે પુત્રી ભવિષ્યમાં આગળ જઈને કોઈ એવી સારી એવી નોકરી મેશે ડોક્ટર બનશે પોલીસ બનશે એન્જિનિયર બનશે. એવા સપના હોય છે તો મિત્રો એના વિશે શું તમારે કેવું છે.
હા મિત્ર તમારી વાત તો સાચી જ છે કારણ કે બાર પછી શું કરું. શું નહીં કરવું. એ ખુબ બહું કમફ્યુઝ તરીકે પણ હોય છે કારણ કે એમનું કોઈ જ્ઞાન આપ હાલમાં નથી હોતું. અને એના કારણે જે ફિલ્ડમાં એને જવું હોય એમાં એ જતો નથી એના કારણે એનું ભવિષ્ય પણ બગડી જાય છે અમુક વાર. તો આગડની ખૂબ જ એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. બાર પછી ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશન માં હોય છે કે શું કરવું જોઈએ અને શું નહી. કયો કોર્સ મારા મતલબ કયો કોર્સ યોગ્ય છે. કોઈ એન્જિનિયરિંગમાં જવાનું વિચારે છે કોઈ મેડિકલમાં કોઈ કોમર્સ ના જે સબજેક્ટ હોય તો બી. કોમ અને કોઈ સરકારી નોકરીની તૈયારી કરવા માંગે છે. પરંતુ માત્ર બીજા લોકો શું કરે છે. તે જોઈને નિર્ણય લેવો યોગ્ય નથી મિત્ર. આપણે આપડું જે ભવિષ્ય કયા રસ્તા પર લઈ જવાનું છે એ કયા માર્ગ આપણું જે વિકાસ કર છે એ આપણને કિસ્સા એ કરવું જોઈએ મિત્ર કારણ કે બીજા બીજા તો ખાલી જ્ઞાન આપી શકે છે કરવાનું તો આપણને છે ને. તો મિત્રો એ વસ્તુ આપણને ખુબ જ ધ્યાન રાખવા જેવી છે. દરેક વિદ્યાર્થીની આવડત અને રસ અને સપના અલગ અલગ હોય છે તેથી આપણે પોતાને વિષય ડિસિશન ફિક્સ રહેેવો જોઈએ કોઈને ગણિત ગમે છે. કોઈને બિઝનેસમાં રસ હોય છે. કોઈને કોઈને કમ્પ્યુટર ગમે છે. કોઈ ને શિક્ષક, તો કોઈ ને ડોક્ટર બનવું ગમે છે. તો તેથી જ પોતાના રસને સમજ્યા વગર કોઈ ક્ષેત્ર પસંદ કરવું જોઈએ નહીં મિત્ર. કારણ કે આજકાલ નવા નવા ક્ષેત્રો પણ આવ્યા છે. પેલા લોકો માત્ર ડોક્ટર એન્જિનિયર અથવા સરકારી નોકરી વિશે પરંતુ હવે જોઈએ તો આપડે જોઈએ તો ઓનલાઈનમાં પણ આવી રહી છે કે ડિજિટલ માર્કેટ
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્ટ જેમ કે આપણે જે વાત કરી એ એ આઈ ડેટા એનાલિસિસ, ગ્રાફિક ડિઝાઈન એનિમેશન સાયબર સિક્યુરિટી, અને એવા ઘના બધા ક્ષેત્રોમાં સારી કારકિર્દી બનાવી શકાય છે મિત્ર. પરંતુ માત્ર વધારે પગાર મળે એટલે કે કોઈ ક્ષેત્ર પસંદ કરવું જોઈએ, એ યોગ્ય નહીં. જો તે ક્ષેત્ર રસ નહીં હોય તો લાંબા સમય સુ ધી કામ કરવાનું મુશ્કેલ પડી જાય છે આપણને. તો આપણે જાણીએે છીએ કે રસ વગરનો વિષય તે આપણને બધું નિરછ થઈ જવાય છે અને અંતમાં એ જેવું બની જાય છે આપડને. જે કામમાં રસ હોય તેમાં મહેનત કરવી આપણને ખુબ જ સરળ છે, અને એમાં આપણને સફળતા પણ મળવાની છે, કારણ કે એમાં આપણે સંપૂર્ણપણે રસ પ્રમાણે આપણે જે એમાં યોગદાન આપતા હોય છે. ઘના વિદ્યાર્થીઓ એ પોતાના માતા પિતાને મિત્રોના દબાણમાં આવીને પણ નિર્ણય લઈ લ્યે છે. પછી થોડા સમય પછી તેમને લાગે છે કે આ ક્ષેત્ર તેમના માટે યોગ્ય નથી. તો એવું મિત્ર મારા જોડે પણ થઈ ગયું તું મિત્ર. કારણ કે મારે જે ઘેર થી કીધેલું હતું કે આગળથી લઈને એટલે કે બાર પછી આપણેે એન્જિનિયરિંગ કરવું છે. પરંતુ મેં બી કોમ લઈ લીધું અને મને ઇન્ટરેસ્ટેડ છે કે એન્જિનિયરિંગમાં હું આગળ કે એની હવે મને પસ્તાવો થાય છે કે એ હું તે કરી શકત નહીં પરંતુ હવે જે ફિલ્ડમાં છું, એના પર મે ખુબ જ ફોકસ કરી રહ્યો છું, એટલે કે હન્ડ્રેડ પરસન્ટ એના પર મેં ફોકસ કરી રહ્યો છું, તો એ વસ્તુ અલગ છે મિત્ર. તો તમારું શું કેવું છે મિત્ર?
હા મિત્ર. તમે જે પણ મુશ્કેલી, તમે જે પણ મિત્ર તમારા ફ્રેન્ડ દ્વારા જે પણ તમને મિસ તે છે મિત્ર ફિલ્ડમાં, તો મિત્ર એ એ તમારી જે તમારે અત્યારે એટલી ઉમર ન હતી મિત્ર તમે એટલા સમજદાર ન હતા જે પણ થયું મિત્ર હવે એ ભૂલી જાઓ અને મિત્રો હવે તમે જે ફિલ્ડમાં છો બીકોમમાં છો એટલે તમે હવે એમાં ફોકસ કરો કારણ કે મિત્ર મને લાગે છે કે તમે ભવિષ્યમાં કોઈ સારા એવા કંપની માં અન અથવા તો કલેક્ટર પણ બની શકો, અને મિત્ર મને લાગે છે કે ગયા વરસે તમે મને કહેતા હતા કે આ વર્ષે પોલીસ નો ફોર્મ ભરી લો તમે તો તમે સારા એવા ટકા પણ લાવેલા છે, અને પોલીસ પણ બની ગયા છે, અને મિત્ર મેં પણ ફોર્મ ભરેલું. પરંતુ મિત્ર માર થોડુંક એવું હતું કે અમારી જે કોલેજની એક્ઝામ હતી. તો એમાં મારો થોડા જે પણ મને મહેનત કરવાની હતી મિત્ર એમાં થોડુંક રહી ગયું. તો પણ હું મિત્રો થોડું નિરાશ છું કારણ કે મને. જે પણ એટલો ટાઈમ ન મળ્યો. એટ એટલું જે પ્રેક્ટિસ કરવાની હતી. એટલું ના થયું અને મારું જે પોલિસી બનાવાનું મિત્ર. ન હતું એ બે ત્રણ માર્ક્સથી રહી ગયો અને મિત્રો તમે બની ગયા છો. એટલે મને આશા છે કે તમે ભવિષ્યમાં અમારું પણ કઈ સારું કરશો કારણ કે મિત્ર મિત્ર ને જ કામ આવતો હોય છે. અને હું તમને જણવા માગુ છું કે મારા એક મિત્ર. એ કચ્છમાં લાગી ગયયો પોસ્ટ પોસ્ટમાં એ મને કોલ કરતા હોય છે કે જ્યારે પણ કંઈ મારાથી તમને જે પણ જરૂરિયાત હોય અને મારાથી જે. એલી સેવા થશે મારાથી જેટલી હેલ્પ થશે એટલી હું કર એટલે મને ખૂબ જ આનંદ થયો કે હા મિત્ર હોવું એ ખૂબ જ જરૂરી છે. કારણ કે મિત્ર મિત્રને દર્દ સમજી શકે છે કારણ કે. એ આટલા નાના હતા ત્યાારથી સાથે ભણતા હતા એટલે એ મિત્ર દુઃખ દર્દ સમજતો હતો એટલે મને હવે પણ કોલ કરીને ખૂબ જ ઘણી એવી મહત્વની વાતો આપ કરે છે. સારું જે ફિલ્ડમાં કઈ જવું એ પણ મને સમજાવતો હોય છે. તો મિત્ર મને એટલું બધું સારું લાગે છે કે ખુબ જ ગમેતું હોય છે. અને મિત્રો હું તમને જણવા માગુ છું કે કોઈ પણ ફિલ્ડમાં આપણે જઈએ તો મિત્રો એમાં આપણે કોઈ પણ કાર્ય હોય તો એ આપણે રસપૂર્વક કરવો જે, આપણે એટલું એકાગ્રતાથી કરવું જોઈએ કે આપણે સફળતા ચોક્કસ મળે અને મિત્રો તમે જે આટલો કિંમતી સમય આપો મને એના બદલ મિત્ર ખૂબ ખૂબ આભાર મિત્ર.